ભાઈ શું કરીયા છો?
કાંઈ નહી ભાઈ બસ બેસી રહેલો છે હમણાં તો વેકેશન ચાલી રહ્યું બસ આરામ જ કરી રહ્યો છું અને થોડીક મૂવીને એવું બધું થોડુંક એક્સપ્લોર કરી રહ્યો છું કારણ કે ક્યાારની મૂવીને બધું ના જોયેલું હતું જેથી કરીને હમણાં તો ઘરે જ વેકેશન ચાલી રહ્યું છે તો એટલે બધો કામકાજ બધા ઘરના કર્યા કરો તમે શું કરો
કઈ નઈ હાલ મા તો શું છે કે હમણાં તો અમારે કોલેજની એક્ઝામ ખતમ થઈ છે તો હમણાં તો જે મેં કોમ્પ્યુટર ક્લાસ કર્યા છે તો તેના વિશે વાત કરવા માંગુ છું કે અમે જે કોમ્પ્યુટર ક્લાસ કરલા હતા તે સૌથી બેસ્ટ હતો. લાગ્યો કારણ કે વલસાડમાં અમે જ્યાં કોમ્પ્યુટર ક્લાસ કરતા હતા તે લોકેશન એટલી સરસ હતી અને ત્યાં મૅમનો જે અમારી પ્રત્યેનો આદર ભાવ છે તે પણ સારો હતો અને મેમ લોકો પણ અમારી સારી રહેતા હતા અમે પણ એટલી બધી કઈ તોફાની કે પછી ગમે તેમ મગજ મારી એ લોકો સાથે નહી કર અને અમને સારું એવું શીખવામાં પણ આવ્યું હતું અને અમે શીખ શીખી પણ ગયા હતા. પેલા પેલા મને એવું હતું કે અમે કોમ્પ્યુટર કેમનું કરશું અમને કોઈ પ્રોબ્લેમ તો નહી આવશે? અને એમ ઘણું બધુંમાં ગુચવાતા હતા કારણ કે અમે ફોનમાં તો ઘણું બધું કામ કરીએ છએ પરંતુ જે કોમ્પ્યુટર નો યુગ છે અને અમારી પાસે કોમ્પ્યુટર નથી તો અમને શું છે ઘણા બધા ડાઉટ હતા કે એમાં કોઈ પ્રોબ્લેમ નથી જાય અમારા લીધે કોમ્પ્યુટર બગડી ના જાય એટલે કશે હાલમાં જોવા જઈએ તો બધે જગ્યાએ જોબ મળવા માટે પણ કોમ્પ્યુટર તો જોઈએ છે. ખાસ કરીને ત્રિપલ સી જે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ છે તે તો જોઈએ છે એટલે અમે એ કારણોસર પણ ત્યાં એજ્યુકેશન માટે પૂછવા માટે ઘણી બધી જગ્યા ગયા હતા એમ તો પહેલા તો અમને લોકેશન સારી પણ લાગી હતી અને અમારા માટે યોગ્ય પણ હતી. પરંતુ ત્યાં શું છે કે અમારા જે અમે જે બસ સ્ટોપ ડેપો છે ત્યાંથી નજીક પડે ત્યાં અમે જવા માંગતા હતા તો એવી અમને બે લોકેશન મળી અને એકમાં શુ છે એ તો ફીસ બન્નેની સરખી જ હતી પરંતુ એકમાં એશિ અને પંખા હતા તો બીજામાં ખાલી પંખા પરંતુ જે અમે એસી વાળું અમે લીધુ કારણ કે અહીયા ઉનાળો છે ગરમી ઘણી બધી પડે છે અને ઉનાળામા શું અમારેં કેરી નો પાક પણ થાય છે તો અમારે બપોર સુધી બાર વાગ્યા સુધી અમે કેરી પાક પાડીએ છીએ એટલે અમે શું છે કે પેલા એક મહિનો બે મહિનાનો કોમ્પ્યુટર ક્લાસ હતો તો એક મહિનો હું જે સવારે સવારે ગયો એટલે કે મે ટાઈમ ત્યારે મારો દસ થી બાર નો હતો પણ પછી જયારે આ અમારે કેરી પડવાની સીઝન ચાલુ થ કેરી નો પાગ ઉતારવા લાગીએ તો ત્યારે મારાથી સવારે જઈ શકાય તેવું નહી હતું એમ સાથે વાત કરી અને બપોર ન જે બેચ હતો તે ખાલી જ હતું એટલે મને બપોરના બેચમાં જે બે થી ચાર હતો તો મને સારો એવો ટાઈમ મળી ગયો હતો અને થી બસ પણ રેગ્યુલર જતી હતી એટલે અમે સાડા બસ માં બેસી જતા હતા એમ સવારે જે બસ તેમાં અમારે ઉભી રહીને જવું પડતું હતું અને ઘણા બધા ધક્કા પણ ખાવા પડતા હતા પરંતુ અમારે જે હવે બપોર પછી ગયા એમાં અમને શાંતિ થઈ પરંતુ બપોરથી જવામાં એક જ તકલીફ કે મેં કેરી પાડી આવ્યું પછી ઘરે જમવાનું હોય છે અને જમીને પછી મને બે ત્રણ મિનિટ પણને ટાઈમ મળતો નથી ઉઠા વડે ઉતા વળે ખાઈ ને પછી ચાલતો નીકળી જવો પો તો ખુબ જ તાપ પણ હતું તો ઘણી બધી મુસીબત હતી પરંતુ હાલમાં તો જોવા જઈએ તો કોમ્પુટરમાં અમને ઘણું બધું શીખ તમે જે કોમ્પ્યુટર ક્લાસ જતા હતા તે કેવું હતું અને એ તમે શેમાં જતા હતા અને ત્યાં એસી પંખા અને ઘણી બધી મે તમને સુવિધા ની વાત કરી તે સુવિધા ઉપલબ્ધ હતી કે પછી નહી હતી ત્યાં
હા ભાઈ મેપીન જે કોમ્પ્યુટર ક્લાસ જતો હતો ત્યાં બધી સુવિધા તો હતી જેમ કે એસી થઈ ગઈ પંખા પણ થઈ ગયા અને કોમ્પ્યુટર મ મસ્ત હતા અને બધા કોમ્પ્યુટરલ જો કેટલાક કોમપ્યુટર ક્લાસ માં એવું હોય છે કે મતલબમાં એક કોમ્પ્યુટરમાં અલગ હોય છે બીજું કોમ્પ્યુટરમાં અલગ હોય પરંતુ ત્યાં બધા કોમ્પ્યુટર જોઈટ હતા અને એકકો સાથે બધા કોમ્પ્યુટર ચાલતા હતા જેમ કે એક કોમ્પ્યુટરમાં કઈ પણ કરી તો બધા કમ્પ્યુટર માટે બધું આવી જતું હતું જેથી કરીને બહુ હાઈ ક્લાસ ટેક ટેકનોલોજી ત્યાં ઉપયોગ કરવામાં આવી હતી પરંતુ તમે કહ્યું હતું તમે મતલબ પહેલા હોવારે ગયા અને પછી બપોરે ગયા તો મારી સાથે એવો બનાવ બન્યો કે પહેલા મેં બપોરે જતો હતો કારણ કે મારા ઘરે કામ હતું પરંતુ પછી મારા ઘરે કામ પટી ગયું પછી મેં સવારે જવાનું ચાલુ કર્યું અને ત્યારે મેં સવારે જવાનું ચાલુ કર્યું ત્યારે તમે- બસ માં ખુબ જ વધારે ગીડી રેટી હતી અને તેના કારણે મને થોડીક કલીપ તો અનુભવી પરંતુ કોમ્પ્યુટરમાં ક્લાસ ખુબ જ સારું હતું મારું પણ અને જેથી કરીને કોમ્પ્યુટર ક્લાસ એકદમ સારી રીતના પટી ગયું હતું અને
હ
પછી બીજી વાત કરું તો કોમ્પ્યુટર ક્લાસમાં અમને ખુબ જ એવી વસ્તુ શીખવામાં આવી છે જેમ કે ટેલીમાં કઈ કઈ વસ્તુીખ્યો જેમ કે પેલા તો ત્યાં મત ગ્રુપ કરવાનું શીખાવ્યું અને મતબ આમનો ની બધી લખવાની શીખાવ પછી કે આમનો કેવી રીતે અપ્લાય કરવાનીને ટેબલું શીખવ્યું બધુંનું બધી મ જેટ પણ આપણે એન્ટ્રી કરી બધાનું ગ્રુપિંગ પણ શીખવામાં આવ આવ્યું હતું જેથી કરીને ખુબ જ વધારે એવી મજા પણ આવી કોમ્પ્યુટર ક્લાસમાં અને લાસ્ટમાં કોમ્પ્યુટર ક્લાસમાંથી અમારા અમને બા ફોરવા પણ લઈ ગયા હતા અને ફોરવામાં પણ ખુબ જ વધારે મજા આવી અને
ત્યાં અમે ખુબ જ વધારે એવી મજા કરી કારણ કે લાસ્ટ ડે હતો અને ત્યારે અમારૂ બધું ક્સ ન બું પટી ગયું હતું જેથી કરીને ખુબ જ વધારે એવી મજા પણ આવી અને કોમ્પ્યુટર ક્લાસ માટે આપ ખુબ જ શીખવાનું પણ મળે છે અને આ ક્લાસ કર પછી પણ મે બીજો ક્લાસ કરવાનો વિચારી રહ્યો છું કારણ કે આજના આધુનિક યુગમાં છે ને કોમ્પ્યુટર ક્લાસ ખુબ જરૂરી બની ગયું છે અને જો આપણે બધા- કોર્સ કરશું અને નવી નવી સ્કીલ સીખશુ તો જ આપણે આગાડી વધી શકીશ બા આપડે જો ખાલી ડિગ્રી લઈને જશું તો આપણને કઈ વઢારે એટલું બધું ફાયદો થવાનો નથી તો એની સાથે આપણે બહાર ની થોડી થોડી સ્કીિલ પણ શીખીશું ને તો ખુબ જ વધારે ફાયદો થઈ જવાનો છે જેથી કરીને મેં તો મારા ઘરના બ જે નાના નાના છોકરાઓ પણ છે એ લોકોને પણ કવું છે કે તમે હમંથી જ કોમ્પ્યુટરમાં નેધું સીક્ટતા થઈ જાવ છો જેથી કરીને ત આગળતા તકલીફ ન થશે એટલે મને ખુબ જ હમ તો આનંદ થાય છે કે મારા કારણે મારા ગામના- લોકો પણ ખૂબ જ વધારે કોમ્પ્યુટરને અ વધારે મહત્વ આપે છે તો મને તો ખુબ જ વધારે આનંદ થયો અને મારા કારણે થોડાક છોકરાઓ પણ કોમ્પ્યુટર શીખવા લાગી ગયા છે અને તમને ખબર છે કે કોમ્પ્યુટર નનું મહત્વના આધુ આધુનિક યુગમાં ખુબ જ વધારે જરૂરી બની ગયું છે કારણ કે કામ હવે કોમ્પ્યુટર પર થવાનું છે, એટલે કોમ્પ્યુટર શીખવું જ જોઈએ અને મેં તો બધાને જ કહ કોમ્પ્યુટર શીખવું જોઈએ તમારે શું કેવું છે, આ બાબત ઉપર.
હા એમ જોવા જઈએ તો કોમ્પ્યુટર તો આજે માણસની જરૂરિયાત બની ગઈ છે, પેલા. કોમ્પ્યુટર ન એવા સંજોગોમાં જો આપણે કોમ્પ્યુટર નહી શીખીએ તો પણ ચાલી જત હતું. કે ત્યારે એટલી બધી માંગ નહી હતી હાલમાં જોવા જઈએ તો બધા બધા જ જે સેક્ટર. છે, એ કોમ્પ્યુ માંગે છે, ત કોઈ પણ એઝામ આપો અને જો તમારે જે એક્ઝામ આપવા માંગો છો તે એક્ઝામમાં ભલે કોઈ કોમ્પ્યુટર ની જરૂર નહીં હોય એટલે કે તમારે. કોમ્પ્યુટર પર કઈ કામ કરવાનું નહીં હોય તો પણ તમારે કોમ્પ્યુટર ન નોજ છે, એ બટવવા માટે તમારી પાસે. તો જોઈએ જ એટલે ગમે તેમ કરીને તમારે કરવું જ પડે છે, આજે નહીં તો. ચાલે તો મને કોમ્પ્યુટર તો નડશે જ એટલે કોમ્પ્યુટર એમ જો જઈએ તો ખુબ જ સારી બાબત પણ ગણાય છે. અને કોમ્પ્યુટરમાં શું છે કે ખાસ કરીને ટેલીમ તો ટેલીમાં મને ખુબ જ સારું એવુંીખ આવ્યું હતું જેમ કે મે જુવ તમને સમજાવું કે પલીમાં શું છે, તેલીમાં ઘણી બધી. તેના વિશેમને જ્ઞાન આપવામાં આવ્યું હતું તો પેલા મે કી ની વાત કરું તો જે દ્વારા આપ જે પીરડ હોય તે ચેજ કરી શકી છીએ જેમ કે પીરડ ની વાત કરી. કેવું હોય છે, કે આપડો જે એકત્રીસ ત્રણ પચીસ થી એક ચાર બે હજાર આપણો પીરિયડ ગણાય છે, અને હમણાં હાલ ક ચાલી રહ્યો છે, તો એને ચેન્જ કરવો હોય. આપડે પચીસ ની જગ્યા સતાવીસ કરવી હોય ને છોવીસની જગ્યા અઠ્ઠીસ કરવ હોય એ રતે કરવું હોય તો કરી શકીએ. અને બીજી નંબરની કી છે, કી ની મદદથી આપે જે ડેટ હોય છે, તે ચેન્જ કરી. જેમ કે આજે પંદર તારીખ છે, તો આપડે સોલ્વ કર્યું છે, તો સોલ્વ થઈ શકે ચૌ શકી એમ ઘણી બધી ડેટ ચેન્જ પણ કરી એમ જોવા જઈએ. તો ઘણી બધી કી બીજી પણ છે, જેમ કે આપડે એફ ફોર છે જે વાઉચરની છે, એફ ફાઈવ. એ સેવન એ આપડે જોવા જઈએ. જનરલ ની છે, પછી એમ ઘણી બધી. અને મે એફ્રિકી વિશે તમને કહેવાનું ભૂલી ગયો તો જે એફ્રિકી છે, તે. જ કામ કારણ કે આપણે પેલા રેલી ઓપન કરીએ અને આપે પેલા કન આવે છે, કારણ કે જો આપણે જ ઓપન નહી કરીશું આપડી તો આપણે એન્ટ્રી. કંપની કરવાનું રહેશે તો આપણે એ કંપની. જશે આપ અને પછી શું છે, કે આપડે ઘણી બધી લોકો ની કંપની હોય છે, એમાંથી કોઈ કંપની સિલેક કરવા માટે નીચે ઓપ્શન હોય છે, કે સિલેક્ટ કંપની નો ત્યાર પછી એક બીજો પણ ઓપ્શન હોય. ન તમને સમાવું કે કેવી રીતે ઉપયોગ થાય છે, તો એ. કોઈ ભાઈ આપડ કોઈ બીજો કામ કરતું હોય તે કરી ગયું અને પછી આપડે ત્યાં કામ કરવા. અને આપણેની કંપની સિલેક્ટ પણ કરી નાખી પરંતુ સાથે સાથે પેલા ભાઈની બી કંપની સિલેક્ટ. તો એમાં પ્રોબ્લેમ એ આવશે કે આપણે જે એન્ટ્રી કરશું એ બંનેની કંપનીમાં એન્ટ્રી થશે. એટલે આપણે છે, ને પહેલા જઈને કોઈ બી દિવસે આપણે કોમ્પ્યુટર બેતા હોય તો પહેલા સર્ટ કંપની તો કરવી જ જોઈએ. કારણ કે બીજા કોઈની કંપનીમાં આપણે દખલગીરી કરી શકીએ એટલે એ બાબત ન ધ્યાન રાખવું જોઈએ. પછી તો અમને ઘણી બધી કી વિશે પણ સમજવામાં આવ્યું હતું જેમ કે આપણે હાલમાં તમે વાત. કરું કે આપણે જે અલ્ટર કે છે, પછી અલ્ટર એચ છે, પછી અલ્ટર જે છે. પછી કોપી કેવી રીતે કરવાનું પછી કોઈ પણ વસ્તુ પેસ્ટ કેવી રીતે કરવાનું પછી. જે આપડે હોય છે તેની પ્રિન્ટ કેવી રીતે કરવાની પછી આપડણે જે કંપનીના ડેટા બીલસ બનાવ્યા હોય છે. એને મેલ કેવી રીતે કરવાનું એમ ઘણું બધું સમજાવવામાં આવ્યું હતું અને અમને ખુબ જ ગમ્યું પણ હતું. અને કોમ્પ્યુટર કરવા જે મજા હોય છે, ને તે અલગ જ હોય છે, કારણ કે એમાં આપણને ખાલી ત્યાં જઈને લખવાનું એવું કઈ બહુ હોતું નથી કોમ્પ્યુટર પર આપણને ઇન્ટરેસ્ટ હોય છે. અને આજે જોવા જઈએ તો બધાને જ ફોન છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર બધા જ લોકોને ઇન્ટરેસ્ટ હોય છે, તમે જ્યાં શીખવા માટે ગયેલા હતા ત્યાં તમને પણ આ બધું શીખવાવામાં આવ્યું હશે ને ટેલી ટ્રિપલસી માં તમને જે જણાવ્યું હતું.
હા ભાઈ કારણ કે ટેલી માટે ખુબ જ વધારે રહ્યો. શીખવામાં આવે છે, મમ્મીને ખબર. કારણ કે ટેલી માટે એવું બધું ખુબ જ વધારે શીખવામાં આવે છે, જેથી કરીને છે, ને. આપડણે એવું શીખવા જ જોયએ અને મરા એનીમાં પણ એવું બધું ખુબ જ વધારે શીખવાવામાં આવ્યું હતું જેથી કરીને. મેને ખુબ જારે એવું સારી રીતના શીખી ગયયો હતોું અને મારા ઘરના બધા જ લોકોને મે અ આ મારી સાથે જે એટલા પણ આવડતા હોય બધા જ લોકોને ટલા બી આવતા તા એ બધા છોકરા ને અમે સારી રીતના શીખવ્યું પણ હતું કારણ કે તમને ખબર છે કે બધાને સારીીતના આવડતા નથી અને કેટલાક લોકો બી કી ભૂલી પણ જતાશે જેથી કરીને મેં બધાને ઝેરોક્ષ કરાવી ને પણ આપ્યું હતું અને તેઓ ખુબ જ સારી રીતના એ ટેલી બધી ફંક્શની ફંક્શન સારી રીતના શીખી ગયા હતા અને યુઝ પણ કરતા થઈ ગયા હતા જેથી કરીને બધા એટેલી તો ખુબ સારીને કરી પણ નાખી જે ટેબલ સી મારી સાથે બીજા લોકો કરતા હતા એ લોકોમે ટટેબલ સારીીતના પાવીધ બે મહિનાની અંદર તો હવે તેમના મતલબ વેકેશનમાં થયું એટલે તેમના દિવસ પણ ઘણા બચી ગયા એવા અને દિવસ પણ બધા બગડ્યા નથી જેથી કરીને એ રગ ને ખૂબ જ એવું સારું પડ્યું એટલે આપણેેકેશન માં વસ્તુ કરી લે સ્કીલ પણ શીખાય અને આપડા દિવસ પણ ના બગડે
હા ભાઈ સારું ચાલો તમારી સાથે વાત કરીને તમે જે મને જણાવ્યું તે મને ખુબ જ ગમ્યું અને તમને મેં તમને જે જણાવ્યું સમજાય્યું હશે એવી હું આશા રાખ છું ચાલો પાછા મળશું ત્યારે વાત કરી પશું
હા ભાઈ ચાલુ મળીએે